હજું કરે.
કઈને આ જન્મે, અને આ બહાર આઈ. બેસી રહ્યું છું.
મેં આ બેઆમ ફ્રી જતી, એટલે તમે ફોન કર્યો.
હમ, જમી લીધું.
હા, જમીન લીધું, અમે ભી.
હા હા હમ હમ. હજે વરસાદ એટલે બધા ઘરે જ હ ને.
હા, બધા ઘરે જ છે.
આજે કદાચ જાહેર રજા છે. હા ને, સ્કૂલ-કોલેજ બધું બંધ છે.
બંધ છે.
હમ, અમારા ઘરે બી એવું છે, આજે બધા ઘરે જ છે.
હમ.
આવા વેધર માંતો કશું ફરવા બી નહી જવાય એવું.
એજ તો, અમ ઘરે બેહીને, અમે બી મૂવી જોતાતા.
હમ.
પછી એમ પૂરી થઈ, એટલે તને
ઘરે મૂવી જોવાનું તો કંટાળ આવે, એવું કોઈ તો કેસમાં મૂવી જોવા જાય, તો એઉ લાગે કે મુવી જોવા આય્વા છે એમ. પણ એવી કોઈ મુવી જ નહી લાગે, જે જોવા જેવી હોય. ટલે સારી હોય, જેમાં ઇન્ટરસ્ટ આવે.
એ તો છે જ.
બધી જે જૂની મૂવી હતી ઓલ્ડ મુવી.
હા, ઓલ્ડ મૂવીમાં ના ના, સોંગ બી કેટલા લાંબા-લાંબા, અને હમણાંના જે મુવી ના સોંગ છે, એ બે થી ત્રણ મિનિ એના કર તો વધારે તો હોય જ નહી.
એ તો બે-ત્રણ મિનિટમાં સોંગ પૂરું પતી બી જાયને, ખબર બી નહી પડે. એ સોંગ નો અંદર મિનિંગ હું અંદર કેવા હું માંગે એ બી, આપણને કઈ ખબર નહી પડે. બહુ મોટી વાત તો, એ કે જે એ મૂવી ની જે સ્ટોરી હોય ને એ.
એ બી નહી ખબર પડે, કાથી કા કઈ બી બતાવે.
એજ તો.
હમ.
નેવડે ની મૂવી બી એક કલાક માં હો, તો પતિ બી પેલાની મૂવી બે કલાક ની, ત્રણ કલાક ની, એમ આપણને જોવાનું ગમ્યા કરે, એવી મૂવી એના બધા સોંગ બી એટલા મસ્ત-મસ્ત
હા, એ તો છે, જુના સામ તો કોઈ પણ વાત હમ, મને બી ગમે, અને સોંગ બી કેટલા લાંબા-લાંબા હોય.
એજ તો અવડે ને, મૂવીમાં તો એમ કઈ વધારે ઇન્ટરસ્ટ જ નહી. એજ તો, એમ જોવા જવાવાનું બી કંટાળો આવે. એટલે તો મૂવીથી તો અવડે બહુ ઇન્ટરસ્ટ જ ઉઠી ગિયો. શું તારી મમ્મી
મારી મમ્મી ને તો ગમે જ નહીં આવું બધું. હમણાં ના સોંગ, હમણાં ની મૂવીઓ. કહે હું જોયા કરે, શું સાંભળ્યા કરે, કંઈ ખબર તો પડે નહી.
એજ તો. આપણને ખબ ખબર પડતી નહીં હોય. ખાલી એમ વાઈબ આવતી હોય થોડીક. ગણી, બસ એજ. બીજું કંઈ સમજ તો પડતી હોય જ નહીં.
હમ્મ. એમ કે અમારા જમાના ના સોંગ તો એમ એટલા આમ સુરીલા હોય. તો મે કીધું હું આ બેસુંરે છે?
એજ તો. આપણે એક વાર હાંભળ્યું હોય તો બી આપણે ઘડી-ઘડી હાંભળે ને તો બી કંટાળો ની આવે એવું. ને આવડે તો
કંટાળો આવે, સોંગ હમજ જ ની પડે તો આપણને.
એ તો છે જ હવે. શું કરવાનું?
એજ ઓલ્ડ મુવી જ જોવાની. મેં તો એક ની એક મુવી કેટલી વાર રિપીટ કરીને જોઈ લીધી હવે.
અહ મેં તો વધારે કરીને સાઉથ વાળી જ જોઉં.
હમ્મ-હમ્મ. મને તો બોલીવુડની શાહરુખ ખાન ની, અક્ષય કુમારની એની જે બધી હોય. વી હોય ને
તે બી જૂની વાળી છે ને, એમાંની જ મેં બી જોવું. એમ હમણાં ની તો ની વધારે
આવડે નહીં તો કંઈ એટલું ખાસ મજા બી ની આવે.
હા. ને અવડે એ લોકો છે જ.
બધાઈ હીરો-હિરોઈન બી બદલી કાડે, કોઈ જે કોઈ હીરો હતી હીરોઈન એનું સૂટ બી ની થતું હોય. એ હાથે બનાઈ દે હ.
અહ અરે જોને હમણાં તો આ સલમાન ખાન કેટલા એમ ઓલ્ડ જેવો લાગે, એની આતે કેવી નવી-નવી છોકરી એમ હોય.
તે બી એનાથી કેટલી એમ અડધી ઉંમ, અડધી બી નહીં નનલી જ કહેવાય હ. તો એને કાંથી હીરો-હિરોઈન રીતે એ લોકો લઈ લે, એજ ની ખબર પડે.
હા.
પહેલા જે બધી એ લોકોની ઓલ્ડ મુવી હતી તે જ હારી હતી. હવણેની મૂવી માં તો ની મજા આવે.
ઈજ.
ને કંઈ હમજ બી ની પડે.
હમ્મ.
જોવાનું જ કંટાળ આવે હવડે તો મને.
ને પેલા ની તો લાંબી બી કેટલી હોય બાપ રે.
એજ તો, હમ્મ. હવણેની મુવી તો કારથી કા પતી જાય, કંઈ ખબર ભી ની પડે.
ને હમણાં ની એટલે પહેલાની એમ જૂની મૂવી આમાં બતાવતી હશે કે?
હા. બતાવે કોઈ વાર એવી લાગે
ઓહ! એટલે જૂની બી લાગે.
હમ્મ. હોય વળી. હવે તો તા પૂછવા પડે.
હા. હવે તો ખબર ની મલે તો આ કોણ છે આમ, હમ્મ.
બધી નવી-નવી મુવી આવે ને, ટ્રેલર આવે. કે આ દિવસે આ મુવી આવવાની છે. પણ કોણ જોવા જાય? એનું ટ્રેલર માં જ તે ટ્રેલર પરથી જ ખબર પડી જાય કે મૂવી કેવી, અને- - કેવી નહીં. હવે તો તો એટલી ફની મુવી બી કોઈ કંઈ બનાવે નહી લાગે. આવી તેવી જ હોય.
અરે કોઈ નવું છે બી નહીં બોલવુડ માં. બધા કેવા-કેવા
મારા મારી વાલા, એવું જ બધું બત તાવ્યા કરે. એવું કંઈ મુવી બનાવવી જોઈએ કે જેના પરથી આમ અને કંઈ નવું આપણને જાણવા મલે, કાર કે એમ ફની હોય કે પૂરી ફેમિલી ત્યાં આપણે જોઈ હકીએ. કાં તો કોઈ એવી સિક્રેટ, ખબર એવું કોઈ મૂવી એવું હોય એવી સિક્રેટ વાલી, લાસ્ટ માં એનું સિક્રેટ ખબર પડે. આખી મૂવી જોઈ. એ બી. એવું હોય તો એમ ઇન્ટરેસ્ટિંગ લાગે જોવાનું. પણ એવી તો મૂવી કોઈ બનાવે જ નહીં હવડે.
હમ્મ.
ને તેવી જ બનાવ્યા કરે. પછી કંટાળો આવે જોવાનો. એના કરતા પછી કાર્ટૂન જોઈ લેઈ એ હારું.
તે હારું પડે.
કાર્ટૂન તો ઓલ ટાઈમ ફેવરેટ આપડું.
એજ ને. મેં બી. મેં તો હમણાં બી કોઈ-કોઈ વાર એમ મૂડ જાય તો ચાલુ કરીને બેહી જઉં.
સેમ.
અરે મુવી છોડીને હવે બધા તારક મહેતામાં લાગી રહેલા છે. ઓલ્ડમાં એક
એ બી હવે તો. ઓલ્ડ તો ઓલ્ડ એપ પિસોડ તો મેં હજારો વાર જોઈ ચુકી છે. ભલે મને એકને એક એપિસોડ કેટલી વાર બી જોવો પડે તો કંઈ નહીં. મેં એને રિપીટ કરી-કરીને જોયા જ કરું. ને અવડેના જે ન્યૂ એપિસોડ જે આવે એમાં બી બધા ચેન્જ થઈ ગયા. અડધા બદલાઈ ગયા, અડધા નીકળી ગયા. હા એ જ. અવડે ને તો ને સ્ટોરી બી એટલી ખાસ નહીં, ને એટલું કંઈ ફન બી ની બતાવે.
પહેલાન એ હોયને, સ્ટાર્ટિંગ માં બહુ ફન છે બાપ રે.
હા એ બધા મેં બધા એપિસોડ મે તો જયારે બી જમવા બેસુ ત્યારે એને લગાવી ને પછી જ જમું. મારી મમ્મી બી કેઈ એકને એક દસ વાર જોયા કરે. મેં કહુ કંઈ ની, મને તો ગમે, મેં તો જોવા. એનો મતલબ એવું જ જે ઓલ્ડ હતું જે ઓલ્ડ બધા એપિસોડ, ઓલ્ડ મૂવી, ઓલ્ડ સોંગ એજ બધું હારું હતું.
હારું હતું.
અવડે નું તો કંઈ એટલી મજા ની મળે. હું ઈ એક જ એવા છે હા. તે બી કોઈએ એક જ
હા. હમણાં તો એ લોકો ને એવું કાઢવું જોઈએ કે ઇન્ટરેસ્ટ ટીંગ આવે. પણ એવું એ લોકો બનાવે કેમ? ની મજા આવે.
એ તો પછી-પછી કેઈ કે આ મૂવી ફ્લોપ થઈ ગઈ, આ સોંગ ફ્લોપ થઈ ગયું આવું. તેવું કરે
બનાવે એવું તો શું ફ્લોપ થવાનું જ નહી.
તે તો પબ્લિકને ગમવા બી જોઈએ ને. ને બધા સમજ પડી કે એવી રીતે એવી લેંગ્વેજમાં અડધું તો હમણાં મુવીમાં તો એટલું ઇંગ્લિશ બી નાખી દે કોઈ ને આ ઈંગ્લિશ નય આવડતી હોય તો એને તો સમજવી નહી પડે.
ઓય હા ઓય. એક તો એમ બી બોવ ઓચ્છા છે. જેને ઇંગ્લિશ ગમે
હમ આપડે તો ગુજરાતી એટલે આપણને તો ગુજરાતી જ સમજ પડે. હમ હિન્દી હોય તો બી ચાલે હિન્દી.
ચાલે હા.
અવડે વચ્ચે એક પેલું મુવી આવેલું એ એક ગમેલું પેલું લાલો મુવી નહી હતું.
ખબર નય હજી મેં જોયું નય. પણ વાત સાંભળેલી હ હ હ. એમાં જ છે કે?
હા એજ લાલો મુવીનું નામ લાલો એવું કઈ છે. એ એક ગુજરાતી મુવી હતી. એ બી બો ફેમસ થઈ કેમકે હ એવી કોઈ મુવી હોય ભગવાન વાળી આવી કેવી જેના પરથી આપણને કઈ એમ ખબર પડે એની સ્ટોરી બી ભલે એમ ના લુ જ હતી. એ એની જે કહેવાની વાત હતી મુવી બોવ મસ્ત હતી.
હા આ રાજલક્ષ્મી એટલે એમ ફ્રેન્ડ છે મારી એ ગેલી હતી. થિયેટરમાં જોવા તો એમા મેં એમ જરીક એમ સીન જોયેલું ક્રિષ્ન ભગવાનનું
હે. એના બી સોંગ ને બધું બોવ ફેમસ થયું ને એ મુવી બી બધા એ કેટલી વાર જોઈને મેં પોતે બી કેટલી વાર એવુ છે. એક મૂવી મસ્ત હતી અમણેની અમણેની તો બીજી કોઈ બીજું મુવી મને પસંદ આવતી છે જ નય.
મને બી નય ગમે માર તો વધારે આમ. જોવ બી નય કોઈ કોઈ વાર મૂડ થઈ જાય તો
હમ. હમ.
ચાલે. બાકી તો મેં બી વધારે નય જોઈ વધારે કરીને તારક મહેતા અને કાર્ટૂન
હમ.
હમ.
મેં તો બધા ઓફ જયારે ફ્રી ટાઈમમાં મેં તો મારા ઓલ્ડ સોંગ જ વાગતા હોય. સ્પોટફાઈ પર તને ખબર જ હશે તું જયારે મારા ઘરે આવે.
એ બધા ઓલ્ડ સોંગની વાત જ કઈ અલગ છે. તેને હાભળિયા જ કરે તો કે જે બધા સિંગર હતા. જે જે સોંગ ગાયેલું હશે.
હા મારી મમ્મીને તો પેલી અ લતા મંગેશકર. એ બોવ ફેમસ છે. બધા એમ કે હમ.
એ તો કેટલા બધા સોંગ બનાવ્યા છે. ને બધા એ સોંગ ફેમસ જ છે.
કે એનું જ કોપી બધા એ કરેલું છે.
હમ. અરે એજ આપડા જે ઓલ્ડ સોંગ હોય ને એમાં જ કઈ ને કઈ નવું કરીને એને રિમિક્સ એને એજ આવ્યા કરે. પણ જે ઓલ્ડ હોય ને એજ સોંગ હારા. અવડે બધા એજ સોંગ અને મે એ લોકો રિમિકસ કરી દે કઈ નવું ના- નાખી દે નવા હીરો હિરોહીન એમાં લઈ લઈ હ. અને એજ પાછા રીપીટ કર્યા કરે. અવડે બી જોની કેટલા બધા સોંગ મેં એવી જ રીતે જોયું છે. આપડે રીલ્સમાં યુટ્યુબમાં બધા એ સોંગ આવ્યા કરે. એને રિમિક્સ કરીને જે બનાવેલા હે પણ જે ઓલ્ડ છે. તે જ હારા લાગે આવડે એ લોકો જે રિમિક્સ કરે ના કરતા
હમ્મ. મારી મમ્મીની કોઈ કોઈ વાર સાંભળે તો એ કે આ તો જૂનું હતું હમણાં નવુ આ લોકો એ કાઢ્યું છે.
હ જો એક કોકટેલ મુવી છે મુવીનું નામ અગર જોયલુ હોય તો એ બી હા. હોટલ નહી મુવીનું નામ મુવી.
હા હા મુવી નું
તે હ તે એ ઓલ્ડ મુવી છે એ જ હારી છે અવડે કદાચ એનું બીજો પાર્ટ બનાવ્યું એનું બીજું સોંગ બી છે. તો મેં તો એમ વિચાર કરું કે જે ઓલ્ડ હતું એ કેટલું અલગ છે ને આ કેટલું અલગ છે તો બંનેમાં જમીન આસમાનનો ફરક છે એકવાર તો એ યુટ્યુબ પર સર્ચ કરીને જોજે બંને સોંગ આવે એ ઓલ્ડ વાલું બી આવે ને હમણાંનું બી આવે. અવડેનું છે એમાં પેલી નીલદેલ છે રશમિકા એને કાથી આ મુવીમાં એ મૂવીમાં આ જરાક બી શૂટ બી નથી કરતી પેલી ક્રીતિ સનોન માટે. એ બંને હીરોઈન છે ને એક હીરો છે શાહિદ કપૂર.
નુ જોયું આનું મે પેલું આ પેલી અરે પેલી જોવા ગયેલી મારી ફ્રેન્ડ એની સ્ટોરીમાં મુકેલી એમાં જોયુ મે બઉ વચ્ચે આમ બનેની રીલ ફેમસ છે પેલી જ ને પર પેલી લુકા છુપી વાળી મૂવી માની છે લાંબી લાંબી એ ને પેલી રશમિકા.
રશમિકા એજ કે આ મુવી માં એક કીતિ પેલી કીર્તિ તો ચાલે હવે પણ આ રશમિકાને શાંતિ લઈ લીધી? એ લોકોનું કઈ નઈ મેચ થાય જ નહી જે મુવીમાં જે હિરોઈન શૂટ જવાનું હોય એ અરે બધા કેવા કેવા કોમેન્ટ કરે પછી ખબર?
હમ્મ એ કેટલી લાંબીને એની હામે આ કેટલી ટૂંકી હોય.
એ શું કીધું?